બોલો.
હેલો.
હલો હલો
જમી લીધું?
હા, જમી લીધું.
હેલો
બોલો?
હાલો.
બોલો ના.
જમી લીધું?
હા. જમી લીધું. દાળ ભાત.
બરોબર.
શુ વળી પહોંચ્યો ઘરે?
હા.
બોલા બીજું.
ક્યાં ફરવા જવાનું છે પ્લાન?
દ્વારકા.
દ્વારકા પછી બીજી જગ્યાએ
બીજી બીજી તો દ્વારકા જઈએ, દીવ જઈએ દમણ જઈએ.
હમ.
બરોબર. એક બે ત્રણ દિવસ માટે જઈએ.
બીજી કોઈ જગ્યા?
બીજી જુનાગઢ. સોમનાથ, ગિરનાથ એ વધું એ બાજુ ના રસ્તા બા
બીજી જગ્યા કોઈ નહી.
બીજી તો બીજી નહી એટલીજ.
કેદારનાથ.
બહુ આગુ પડી જશે. ના અત્યાર દ્વારકા બાજુ જ જવાનું. ના મને અત્યારે દ્વારકા બાજુ જઈ. બરોબર. હું એ કોલેજનું નાથેબાગ કીધું દામીની.
હલો.
હલો. હાલો. મુએ કોલેજ માટે દામીની નાથેબાવાળી કોલેજનું કીધું તમે વાત કરી જોજો મનીષભાઈ જોડે બરોબર. બોલા વીજું મમ્મીને સુઈ ગયા?
જમવા બેઠા સી.
અત્ય
હા.
એઉ
અમારે લેટ થાય છે.
બરોબર.
તમારે કેટલા વાગે જમવાનું થઈ જાય?
અમાર અમારે તો વેલું થઈ જાય.
કેટલું વેલુ?
સાત હડા સાડા સાતની આસપાસ.
તો અત્યારે ખાવા જમાય?
ના. દવાખાનું એટલી મોડું થઈ ગયું.
કોણ બીમાર પડી?
મારા દાદા ચક્કર ને એવું આઈવું ને એટલે બાટલો ચડાય એટલે મોડું થઈ ગયું.
શું થાય તો?
બીપી લો થઈ ગઈ.
હોસ્પિટલ લઈ ગયા.
ઓ હા.
કઈ જગ્યા?
ઈરાન.
હીરાના કઈ જગ્યાએ.
પેટ્રોલ પંપની સામે કે પી હોસ્પિટલ.
કલર.
ઈરાના ઈરાના કે પી હોસ્પિટલ. ના કડી બાજુ.
કડી બાજુ.
કડી બાજ.
હમ્મ.
બોલો.
બીજું શું બોલો.
બીજું તો.
હું કરે તમારા પપ્પા?
કોઈ ની. ત્યા તો શું કર કઈ નઈ.
હલો.
બોલો. બોલા, બોલો.
હેલો
બોલો
બોલો હેલો
બોલો સંંભળાય.
જમવામાં શું જમવાનું બનાયુ.
દાળ ભાથ બટાકાનું શાક રોટલી. બીજું કઈ નહીં
બીજું
એટલું જ
કોને બનાયા
મેં બના
હ આવળો પાછું?
મને આવડે
બધું જાતે બનાયું?
હોવસ તો.
કાલે શું બનાવ્યું જમવામાં?
કાલે કરેલા
બસ.
ડુંગળી હાસ્તો જે હોય ફ્રિજમાં તે જ બનાવવાનું.
હમમ.
ન બાપા.
ખેતારમાંગ હાલ જ.
મું કોનું કર
પેપર કેવ ગય
હમ.
પેપર કેવું ગયું?
સારું. હ
બોલો બીજું.
બોલો.
અત્યારે શું વાંચતા હતા.
અત્ય્યારે તો મેચ જોતો હતો.
એવું આઈપીએલ
હા.
કોલેજેથી
ચાલુ
ચાલુ બરોબર. પીઝા ખાવા જવાનું કયા?
પીઝા ખાવા જવાનું છે આજે.
એવ. જીતી જાય એટલે. આઈપીએલ. એવું.
હમ્મ.
કાલેવાનું પેપર
કલે ન એન્ટ્રી લો.
એ એનું.
એ રહે એલો.
બરોબર.
હમ. બોલો.
હ રાત બર રાત તો નહી પડે.
વરસાદ નથી પડ્યો.
એવું આમાં તો સોટા પડો.
મારો સાદાર.
ઓ છોટા પડો થોડાે-થોડા.
બરોબર.
મમ્મી શું કરે છે.
મમ્મી મમ્મી હો છે.
સુઈ ગયા. જમ તા સુઈ ગયા
ના એ તો પપ્પા જમતા હતા એકલોને જ બાકી હતું
હમ.
હમ બીજા બધાએ જમી લીધું તો?
હમ. બરોબર, ઓકે.
એટલે એ રહ્યા.
બોલો, તમે હવે શું કરશો?
હોચી સુું સમાજ શાસ્ત્ર નું
હમ.
હમ.
બીજું?
નહી અ પ હો જ.
હમ. હા
તમે શું કરશો?
અ મેચ જોશે.
બરોબર.
ટ બઈ જ હલો એમ જ આવે, હા, કોણી ભી બોલો. હલો.
બોલો બોલો.
ગુડ નાઈટ ચલો બાય.
ગુડ નાઇટ બાય.
અમે કર તો